હેલો બસ મજામાં, કેમ છો? શું ચાલે છે?
બસ આ રયુ જો આજકલ કાંઈ નઈ શાંતિ સોશિયલ મીડિયા જોઈ છી.
હ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા બહુ સોશિયલ મીડિયાનો ત્રાસ છે.
છે જ જોવને આજ તો હસો ને તમે પેટ્રોલના ન્યૂઝ નીકળ્યા છે.
હ હ.
શું તમારી બા
બઉ જલ્દી જેવી રીતે જેવી રી તે આગ ફેલાય છે ને એવી રીતે એના ઉપર ન્યૂસ ફેલાય છે અને બે એવા એવા કોન્ટેન્ટ ક્રિએટ કરે છે ને એના ઉપર અ લોકો કે આપણે મતલબ આપણે જેવું વિચારતા ના હોય ને એનાથી વધારે વિચારથી પણ આગળ વધીને આપણા હલો હલો અવાજ આવે છે?
આવે આવે છે બોલો બોલો હ.
હા હા જેવું વિચાર ન કરીએ ને એનાથી પણ આગે વિચારીને આપણા સામે એવું કોન્ટેન્ટ ક્રિએટ કર આપ
હમ્મ એનું નામ તો સોસિયલ મિ ડિયા છે કે વાતાવરણમાં કઈ બી થાય ફટાફટ હવામાં એક સેક વાતાવરણમાં ન્યુઝ ફેલી જાય.
હા સાચી વાત હવે જો ને સિલિન્ડરને એવું બધું સિલન્ડર ની આવી અછત આ યુદ્ધ ધ ના કારણે એને એવું બધું પડે છે તો સોશિયલ મીડિયા ઉપર એના તો એટલા જોક્સ બની બનીને સામે આવે છે ને કે હવે પેહલા તો લોકડાઉન થયો હતો કે અમ કોરોનાના લીધે હવે સિલન્ડરના લીધે લોકડાઉન થશે.
હા સાચી વાત છે તારા પેટ્રોલની ન થી જોવોને પેટ્રોલ ભરાવા માય કેટલી લાઈનો લાગી છે કેટલી અફવાઓ ફેલાવી ખબર નઈ શું સાચું છે કે શું ખોટું કઈ ખબર જ નથ પડતી. આ સોશિયલ મીડિયામાં એક જગ્યા ન્યૂઝ ફેલાય એટલે દુનિયામાં આવી જ જવાના છે ન્યુઝ એ તો સ્વાભાવિક જ છેે કે એક જગ્યાએ આવ એટલે બહાર પડવાના છે. તમે જોઓ કાલે બ બેે ત્રણ ત્રણ કલાકની પેટ્રોલની લાઈન હતી હો
હ હ હા, નહી પણ હવે જો આ અસર બી આ યુદ્ધની અસર થાય છે. જે જે વી રીતે, હવે રિયલ છે કે નથી એ તો પછી આપણે, અ થોડું ટાઈમ નીકળે એટલે જ ખબર પડે પણ સરકાર એન એના વિશેે, જો લુ ખોટી માહિતી એસ સ્પેન્ડ કરતા હોય ને કોઈ ખો ખોટી માહિત તી સ્પ્રેડ કરતા હોય ફેલાવતા હોય, એ લોકોને રોકવું બી જોઈએ સોશિયલ મીડિયા પણ થોડું એક, લગામ બી હોવું જોઈએ કે ભાઈ, જે ખોટી માહિતી તમે આગળ વધાવો ને એ કોઈના માટે સારું નહીં. નાગરિક બી એના પ્રત્યે પછી એવો રેસ્પોન્સ આપે અને એવો રેસ્પોન્સ કરતા કરતા, બધા એક્ટિવ થઈ જાય લોકો.
ના એ વાત તો સાચી ના પણ જો સોસ સોશિલ મીડિયા ન તમે એક જાણી જોશો ને તોમે વિચારશો ને, તો એક ફાયદો એ છે કે જો ત્યાં યુદ્ધ ચાલે છે, તો યુદ્ધ ની અસર એ લોકો આપણા બાજુ દેખાડે છે કેવી રીતે, કેમ કે જો ગેસની અછત છળકાય છે. આ પેટ્રોલની અસર આ બધું આપણને ઈ બધું આવતું તું એ આપડે જ્યાં યુદ્ધ થાય છે ત્યાંથી જ આવતું તું બધું આપણને ઈંધણ ને બધું આવતું તું. એ લોકો યુદ્ધો કરે છે અસર આપ કપડામાં દેખાય છે તો એ ક્યારે આપણને ખબર પડે છે સોશિયલ મીડિયા દ્વારા જ આપણને ખબર પડે છે એટલે એક રીતે એનો ફાયદો છે પણ બીજી રીતો એ હ જાણકારી આપણને આપ છે કે જો આટલું યુદ્ધ થયું આમ થયું આ થયું જો આની અસર આના ઉપર થઈ છે પણ એ લોકો ઈ ન્યૂઝને એટલા જલ્દી ફેલાવી દે છે ને કે આપણે તરત ફોલો કરી લઈ છી આપણે ધીરજ નથી ધરતા ના રાહ જોવી જોઈ કે ના આ બધુ શાંત થશે પાછુ પેલા જેવુ થઈ જશે આપણામાં એવી ધીરજ નથી પણ આ સોશિયલ મીડિયા એટલો ગેરફાયદો આપણો ઉઠાવે છે ને કે એક ન્યૂઝ આપીને એટલે આખી દુનિયા એને ફોલો કરી લે છે સાચું માની લે છે
સાચું માની લે છે હ બહુ જલ્દી હ પણ એનો છે સોશિયલ મીડિયાનો આપણે નેગેટિવ અને પોઝિટિવ બંને વેમાં આપણે એને લઈ શકીએ છીએ પોઝિટિવ વે માં બી જો કેટલા બધા બિઝનેસો સોશિયલ મીડિયાને થ્રુ બહુ જ વધારે આગળ આગળ વધી ગયા છે ડેવલપ થયા છે અને એજ તો એજ રીત તેજે આપડે કોઈ ગલત માહિતી હોય ને એને બી આપણે બો ટ્રેન્ડમાં બહુ ફટાફટ એને આપડે એક્સેપ્ટ
કરી લેય છે માની લેય છે સાચું કે ના સાચું જશે એમ. એટલેને.
હા, એના ઉપર જેબી વાત જે હોય યુદ્ધનો જે એક્ઝામ્પલ લઈલો કે યુદ્ધ માટે આપડે શું થયું શું નય હજી એનો અસર એટલું જલ્દી અ બધાં દેશો ઉપર થવાનું થાય છેકે નય થાય છે એતો પછીની વાત છે. પણ આપડે પહેલાથી જ એના એને એક્સેપ્ટ કરી લેય છે એને માની લઈએ છેકે એવું જ થવાનું છે.
હા, એટલે એટલે આપડે પસ્તાવવાનો વારો ક્યારે આવે અત્યારથી એ માની લે છે યુદ્ધ ભલે ત્યાં થાતું હોય ભલે આપણા દેશમાં એ ગેસ પૂરો પાડે છે. પેટ્રોલ પૂરો પાડ પણ તમે થોડી ધીરજ તો રાખો એ વાતાવરણ શાંત થશે અને ગેસને, પેટ્રોલને બધું જમીનની અંદર છે ઈ. જમીનની અંદર થોડા યુદ્ધ કરે છે યુદ્ધ તો બાર ઉપર લડે છેને. એ લોકો માણસને આ વિચારતા નથી કે આ બધું પેટ્રોલને બધું તો જમીનની અંદર પડ્યું છે તો એ જમીનની અંદર જઈને થોડાને નુકસાન કરવાનું યુદ્ધ શાંત થશે એટલે પોતાની રીતે આવવા મળશે હા. તમને થોડીક તકલીફ થા તમારે સહન કરવું પડશે થોડોક ટાઈમ ભોગવવું પડશે પણ આવશે ખરું તમે મૂળથી નેગેટિવ વિચારીને બેસો તો શું કામ તમને ફાયદો શું કામ થવાનો છે નુકસાન જ થવાનો છે ધીરજ રાખવી જોઈએ આમાં.
સાચી વાત. એજ ને પણ એટલું જલ્દી હા હા.
ઝાપલ કે અત્યારે આ સ્કૂલમાં બોમથી ધમકી ઉડાડી ઉડાડવાની આપી છે તે સ્કૂલમાં તમે સાંભળ્યા જ હશે ન્યૂઝ. તૈ સેના દ્વારા સોશિલ મીડિયા દ્વારા જ જે કે આજે આ સ્કૂલનેય બોમથી ધમકી થી ઉડાડી આપવાની ધમકી આયપી છે આજે આ સ્કૂલ ને. હમણાં પરમ ચાર પાંચ દિવસ પહેલા વિધાનસભાને આપ બોલો એ ક્યારે ન્યુઝ ફેલાણા છે સોશિલ મીડિયા દ્વારા
છ હા એટલે જ તો કે છે કે પ રો એક એના ઉપર એક ક ટ્રોલ બી હોવો જોઈએ કે કઈ પ્ર કઈ ન્યૂઝ છે જે બધાને. છાપવા જેવી છે એ બધાને બતાવા જેવી છે, બધા ઓડિયન્સ મે લાવવા જેવી છે. અને કઈ ન્યૂઝ છે. છે જે એના ઉપર કંટ્રોલ રાખવા જેવી છે એના માટે એટલી માહિતી, વધારે ચર્ચા કરવા જેવી નથી, એ બધુંનું એક કંટ્રોલ
હોવો જોઈએ ના ના સો વાત ની એક વાત. સાચી કહી, કે જે ન્યૂઝ માણસ ને નુકસાન કરે છે એ ન્યૂઝ તમારે અપડેટ કરવા જ ન જોઈએ ફેલ જ કરી દેવા જોઈએ, એને અને જે માણસને એમ થાય હાાસકારારો થાય જેનાથી શાંતિ થાય માણસ ની ચિંતા ના થાય એ ન્યૂઝ તમે એકની જગ્યાએ બે વાર ે કરો માણસને બે વાર પહચાડો, કે ના ભાઈ તમે શાંતિ રાખો તમારા સુધી ગેસ પહોચશે તમારા સુધી પેટ્રોલ પહોચશે. તમે ચિંતા ન કરો આ જો આટલા રાહત ના સમજ આપી દે ને તો માણસ હસ્કારો બેસી બેસી એને ના ના હો. કીધું છે એટલે આવશે તો ખરો કઈ નરેન્દ્ર મોદી પી એમ છે એને આખી દુનિયાનું વિચારવાનું ને બધા વિશે વિચારીને એ બેઠો હશે ને એને વિચારવાની એમ નાતો હશે, કે ના ના આાલ આપડે બધા વિશે વિચારવાનું એ વિચાર એમ જ કે છે તમે શાંતિ રાખો. ભલે તમને થોડીક તકલીફ થશે. તમે મળશે ખરું બધી સુવિધા મળશે પણ તમારે થોડી ધીર જ રાખવી પડશે, યુદ્ધ થયું છે તો થોડું નુકસાન ભી થયું હોય ને. ત્યાં સ્વાભાવિક તો છે કે આટલું બધું નુકસાન થયું હોય આટલું બધું છે, એ પણ આજનું સોશિયલ મીડિયા એટલું અપડેટ થઈ ગયું છે એટલું આગળ આવી ગયું છે ને, કે બધા ન્યૂઝ જે અપડેટ થતા જાય છે ને માણસ પોતાની રીતે ફોલો કરતા જાય છે, એમાં રાહ નથી જોતા કે મારે ફોલો કરવું કે ન કરવું.
હા સાચી વાત, એમ કવું છું ને જેવી રીતે આગ પકડાય. આગ ફેલાય છે ને, એવી રીતે સોશિયલ મીડિયાની ન્યૂઝ ન્યૂઝ તો બધા વચ્ચે એવી રીતે જે જતી રહે છે, જાને આગ ફેલાઈ હોય ને એમ.
હા ના ના સારું અને આગ ફેલાય તો માણસ એના ઉપર પાણી નાખે આ તો પાણી નથી નાખતા સીધું ગ્રહણ જ કરલ્યું છે ના હવે આમ થવાનું. છે, સીધા દોઠાવાનું એમજ ચાએ છી કે ના નહીં થાય શું થશે, એવો કોઈ વિચારણ ની એક જ વાત આ બસ થવાનું છે હ. અને ગેસ ના સિલિન્ડર અત્યારે તમે કેટલા બ્લેક માં વેચાવા મયડા છે.
હા હા હા સાચી વાત.
માણસો બું કઈ વિચારતા નથી, અને લ મીડિયા એક રીતે ફાયદો ઉઠાવે છે કે યુદ્ધમાં થાય છે ને, અં અપડેટ અ અને માણસો બધા પબ્લિક તો શું કેવાય ગાંડી કેવાય અત્યારની. જે ન્યૂઝ આપો જે કરો એ બધું તું તરત જ ફોલો કરી લેશે.
સાચી વાત, અને જેવી રીતે આ વાતો ફેલાય છે જેવી રીતે જેની જેમાં આટલું તથ્ય હોતું નથી તો ભી, આ વાતો એટલી જલ્દી ફેલાય છે. અને એ આપણા માટે બધી નુકસાનકારક છે પણ કારણ કે આપણે બો બધી જલ્દી એક્સેપ્ટ કરી લઈએ છીએ એને.
હા આ કોવ છો આગની જેમ ફેલાઈ જાય છે ન્યુસ.
હા સાચી વાત, એનો એનો કંટ્રોલ મતલબમ સારું છે, આમ સોય સોશિલ મીડિયા પણ એના ઉપર થોડો કંટ્રોલ હોવો જરૂરી છે એમ.
ના ના સાચી વાત છે. હા જો મેં તમને નો કીધું કે સ્કૂલ ની અપડેટ આપી તો જેને આવી અફવાઓ ઉડાડી છે પેલા એને પકડવો જોઈએ એને બધાને બધાને મેસ ઈમેલ કર્યા છે કે તમારી આ સ્કૂલ ને બોમ્ થી ઉડાડી દેવાની છે. આ સ્કૂલ ને આઠ દસ જેવી સ્કૂલ છે હજી સુધી ઈ ઈ સો યલ મીડિયા એટલુ અ સ્ટ્રીક્ટ ન કેવાય કે એ વ્યક્તિને પકડી નથી શક્યા બોલો
હા હા સાચી વાત.
નુકસાન છે એટલું.
હા એ નુકસાન છે સહી.
હમણા આજકાલ ના અ સોશિયલ મીડિયાનો લે ક્રેઝ એટલો છે ને કે નાના કોઈ ભી વસ્તુ અપડેટ થાય તો તરત એનો નિકાલ થાય છે કે ના આ વ્યક્તિ એ ન્યૂઝ ફેલાવ્યા છે તો એના ઉપ ફોલો કરવું જોઈએ કે ન કરવું જોઈએ શું વિચાર કરવો શું નહી બધી અપડેટ હોવી જોઈએ પણ આનો તો કોઈ અપડેટ જ નથી હોતી કે ક્યાંથી ઈમેલ આવ્યો છે કોને મૂક્યો છે એ કોઈ કોઈ જ રિસ્પોન્સ નથી કોઈ જવાબદારી જેવું નથી કે હાલો આ વ્યક્તિ ક્યાંથી આવ્યું છે એવું કોઈ
હા જાણે એના ઉપર કોઈએ વાત ફેલાઈ છે તો આ વાત ફેલાવી કેવી રીતે તે કોને ફેલાય આનો શું સાક્ષી છે એનું સાક્ષ્ય કંઈ નથી બસ એને કોઈએ કીધું એટલે બસ આગળ વા આગળ એને આગળ એને વધારવાનું.
લીધું એને એમ કીધું કે સ્કૂલ થી ધમકી ઉડાડી દે બસ એટલે બ બધાએ માની લીધું
માની લેવાનું બસ એનું કે સાક્ષી કઈ નથી એમ
હા એટલે એટ એટલે સોશિયલ મીડિયા નો ફાયદો છે અને નુકસાન ભી છે
હ હ
ના ના એઈ તો હવે શું ચાલ્યા કરે છે બીજું બધું કઈ નહી જે ન્યૂઝ તો સોશિયલ મીડિયા દ્વારા જ આપણને પોહોચે છે એના વગર તો હવે શક્ય છે નહી પણ એઈ લોકો એટલું કંટ્રોલ કરવું જો કે જે ખોટી અફવાઓ છે ને એ ફેલાવતા રોકવું જોઈ
એ ફેલાવતા રોકું છું એજ કહું છું હું થોડું કંટ્રોલ હોવો જરૂરી છે જો કંટ્રોલ હોય ને તો આ બહુ સારું છે પણ આ કંટ્રોલ વગ વગર નું બધું આપણા માટે હાનિકારક
સો સો વાત ની એક વાત તમારી સાચી વાત છે જે અફવાઓ છે ને એ રોકવી જોઈએ તમારે સોશિયલ મીડિયા એ કઈ ના ના બાકી તોસું હવે ચાલ્યા કરે જોઓ
જો આ આમનો સારો યુઝ કરીને કોઈ બધા આપણો બો બધા કામ ભી કરે છે એમ નહીં કે ભાઈ કોઈ ન કોઈ ન વ્યવસાય વધ કોઈના વ્યવસાયમાં એને હેલ્પફુલ થાય એવું બધું બ કરે છે જે ક્રિએટિવ પર્સન હોય છે એ આપડી ક્રિએટિવિટી કેવી રી ્યા આગે વધ આગળ વધારવાની એવું બધું
હમ હ ના ના સાચી વાત છેી તો સોશિયલ મીડિયા માં અમુક કવાય ને કે પાંચ આંગડા ક સર ખા ઉવે બન
હા
એના જેવું કામ છે
સાચી વાત
શું બાકી બીજું નવા જૂનીમાં બાકી શાંતિ
હા બસ શાંતિ
આવો આ બાજુ લ્યો મુલાકાત ઓકે ઓકે ચાલો બોલે
ઓકે આવજો જય શ્રી કૃષ્ણ હા ઓકે બાય